હા અભી ના મેં અમિતા બાત કરતા હ દિપલી વાત કરીએ બોલો.
અચ્છા હા હા.
તે દીપાલી કેમ છે.
હું મજામાં છું તું કેમ છે.
હું પણ મજામાં છું આજે મને તારી સાથે એક્સરસાઇઝ અને ફિટનેસનું મહત્ત્વ આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
અરે વાહ આ તો બોવાજ ખુબ જ જરૂરી વિષય છે. આજકાલની ભાગદોડ ભરી જિંદગી માં ફિટ રહેવું ખુબ મહત્વનું બની ગયું છે.
હા સાચું છે ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી પણ શરીર સ્વસ્થ હોય તો જ જીવનનો આનંદ સાચો મળી શકે.
એકદમ ફિટનેસ કેવલ અને પતલા અથવા સુંદર દેખાવાનું નામ નથી પણ શરીર મન અને જીવનશૈલીને સ્વસ્થ રાખવાની આદત છે. એક્સરસાઇઝ શું છે.
પહેલે તો આ કહા એક્સરસાઇઝ એટલે શું.
એક્સરસાઇઝ એટલે શરીરને સક્રિય મજબૂત અને સ્વસ્થ રાખ ખવા માટે કરવામાં આવતી શારીરિક ક્રિયાઓ જેમકે ચાલવું દોડવું યોગ સ્ટ્રેચિંગ સાઈક્લિંગ પ્રાણાયામ જીમ એક્સરસાઇઝ ડાન્સ સૂર્ય નમસ્કાર આ બધું એક્સરસાઇઝ નો ભાગ છે.
ઇટલે રોજ શરીરને હલનચલન આપવું એ એક્સરસાઇઝનો આધાર છે.
હા જો આપડણે દિવસભર કેવલ બેસી રહીએ મોબાઈલ જોઈએ ટીવી જોઈએ કામ કરતા રહીએ પણ શરીર ને હાલચાલ ના આપીએ તો શરીર ધીરે ધીરે કમજોર થવા લાગે.
હા આજકાલ ઘણા લોકો સમય નથી એવું કહે છે પણ પ પછી પીઠદર્દ વજન વધારો થકાવટ સુસ્તી આ બધી સમસ્યા આવે છે.
એટલે થોડો સમય કાઢી ને એક્સરસાઇઝ કરવું જરૂરી છે ફિટનેસ શું છે?
હવે ફિટનેસ શબ્દનો અર્થ સમજાવો.
ફિટનેસ એટલે શરીર ની એવી સ્થિતિ જેમાં વ્યક્તિ સ્વાસ્થ્ય ઇસફૂ શક્તિવાન સક્રિય અને તાકાતવાર હોય. ફિટ માણસ જલ્દી થકતો નથી. કામ સારું કરી શકે છે શરીર માં સંતુલન રહે છે. અને મન પણ તાજુ રહે છે ફિટનેસ તો બહું જરૂરી વસ્તુ છે.
ઇથલે ફિટનેસનો સંબંધ કેવલ વજન સાથે નથી પણ સંપૂર્ણ આરોગ્ય સાથ એ છે.
એકદમ કોઈ પતલો હોય પણ કોઈ કમજોર હોય શકે અને કોઈ થોડી હેલ્ધી બોડી વાળો હોય તો કો પણ ખુબ ફિટ હોય શકે ફિટનેસ એટલે તાકાત લવચિકતા સહનશક્તિ સંતુલન અને સ્વાસ્થ્ય. એક્સરસાઇઝ નું મહત્વ
તો એક્સરસાઇઝનું મહત્ત્વ શું છે.
એક્સરસાઇઝ શરીર માટે દવા સમાન છે, એનાથી શરીરમાં રક્ત સંસાર સારું રક્ત સંચાર સારો થાય છે. માંસપેશીઓ મજબૂત બને છે, હાડકા સારા રહે છે. અને વજન નિયંત્રિત રહે છે, અને શરીરની કાર્યક્ષમતા વધે છે.
હા મને લાગે છે, કે જે લોકો નેમિત ચાલે યોગ કરે અથવા વર્કઆઉટ કરે એ લોકો વધારે ફ્રેશ લાગે છે.
સાચું એક્સરસાઇઝ ના કારણે શરીર માં ઉર્જા વધે છે. આલસ અને સુસ્તી અને થકાવટ ઓછી થાય છે. હૃદય માટે ફાયદા.
આમ એક્સરસાઇઝ હૃદય માટે કેવી રીતે ઉપયોગી છે.
હા. નિયમિત એક્સરસાઇઝ થી હૃદય મજબૂત બને છે, રક્ત સંચાર સુધારે છે. અને બ્લડ પ્રેશર નિયંત્રણ માં મદદ મળે છે, અને હાર્ટ ડિસીઝ નો ધોકો ઓછો થઈ શકે છે.
એટલે એવું ચાલવું સીડી ચડવું હલકું જોઈનિંગ અથવા યોગ આ બધું હૃદય માટે તે સારું છે.
હા ખાસ કરીને ચાલવું સૌથી સરળ અને અસરકારક વ્યાયામ છે. વજન નિયંત્રણ માં મદદ
વજન નિયંત્રણ માટે એક્સરસાઇઝ કેવી રીતે મદદ કરે છે.
એક્સરસાઇઝ થી શરીરની કેલરી બળે છે જે લોકોનું વજન વધી રહ્યું હોય તેમને ચાલવું યોગ સાયક્લિંગ ડાન્સ અથવા વર્કઆઉટ થી ફાયદા થાય છે.
પણ કેવલ એક્સરસાઇઝ બી ન વજન ઓછું થાય.
નહી એ સાથે યોગ્ય આહાર પણ જરૂરી છે. પણ એક્સરસાઇઝ વગર વજન નિયંત્રિત કઠિન બની શકે.
હા જો કોઈ રોજ જંક ફૂડ ખાાય અને બિલકુલ હાલચાલ ન કરે તો વજન વધનાઓ ધોખો જરૂર છે માંસપેશીઓ અને હડકાં મજબૂત બને.
એક્સરસાઇઝ થી શરીર ની તાકાત કેવી રીતે
એક્સરસાઇઝથી શરીરની તાકાત કેવી રીતે વધે.
એક્સરસાઇઝ થી માંસપેશીઓ મજબૂત બને છે. શરીર માં ફ્લેક્સિબિલિટી વધે છે. અને સાંધા ચલાયમાન રહે છે હાડકા ને પણ મજબૂતી મળે છે. અને ખાસ કરીને યોગ સ્ટ્રેચિંગ સ્ટ્રેન્થ એક્સરસાઝ આ માટે ખુબ ઉપયોગી છે.
એટલે રોજ થોડાક સ્ક્વૉટ્સ સ્ટ્રેચનિંગ હાથ પગની એક્સરસાઇઝ કરવી સારું છે. તો અ
હા જેમ શરીરને કામ માટે ચાલવું જરૂરી છે. એવી જ રીતે એક્સરસાઇઝ થી શરીર સક્રિય રહે છે એટ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદા
એક્સરસાઇઝ ન અસર મન પર પણ પડે છે.
હા ખુબ એક્સરસાઇઝ તનાવ ઓછો કરે છે અને મન પ્રસન્ન રાખે છે ચિંતા ઘટાડે છે અને મૂડ
એ કેવી રીત ના
કારણ કે એક્સરસાઇઝ કરતા શરીર માં એવા હોર્મોન્સ નીકળે છે જે મનને હલકું આનંદી અને શાંત અનુભવ કરાવે છે એટલે જે લોકો નિયમિત એક્સરસાઇઝ કરે છેમ. એ લોકો સામાન્ય રીતે વધારે પોઝિટિવ ફીલ કરે છે.
હા મને પણ ચાલવા જાઉં ત્યારે મન હલકું લાગે છે.
બિલકુલ ક્યારેક માનસિક થકાવટ હોય તો થોડું હોક અને અથવા યોગ પણ આપણને ખુબ મદદ કરે છે. ઊંઘ સુધારવામાં પણ મદદ
ઊંઘ પર પ્યાન અસર થાય
હા નિયમિત એક્સરસાઇઝ થી રાત્રે ઊંઘ સારી આવે શરીર એક્ટિવ રહે તો રાત્રે આરામથી ઊંઘ આવે જે લોકોને ઊંઘ ના આવતી હોય તેમને ચાલવું યોગ બિથિંગ એક્સરસાઇઝથી ફાયદા જઈ શકે
હા તો ખૂબ સરસ વાત છે આજકાલ ઘણા લોકો મોબાઈલ વધારે જોવાથી પન ઊંઘની સમસ્યા અનુભવ કરે છે
હા એટલે બોડી મુવમેન્ટ જરૂરી છે ડાયાબિટીસ અને બીજી બીમારીઓ માટે ફાયદા
ડાયાબિટીસ અથવા બીજી બીમારીઓ એક્સરસાઇઝ ઉપયોગી છે
હા નિયમિત એક્સરસાઇઝ બ્લડ સુુગર નિયંત્રિત રાખવાવામાં મદદ કરે છે અને ડાયાબિટીસ મોટાપા બ્લડ પ્રેશર જોઈન્ટ પેન અને ડાયજેશન પ્રોબ્લેમ્સ આ બધામાં એક્સરસાઇઝ ઘણી ઉપયોગી સાબિત થાય
એટલે ડૉક્ટરો પણ ચાલવા યોગ અને હલકી એક્સરસાઇઝ કરવાની સલાહ આપે છે
એકદમ પણ જેને ખાસ બીમારી હોય એને ડોક્ટરની સલાહ સલાહથી યોગ્ય એક્સરસાઇઝ પસંદ કરવી જોઈએ બાડ કો માટે ફિટનેસ
બાળકો માટે ફિટનેસ કેટલું મહત્ત્વનું
ખુબ મહત્વનું બાળકો જો ફક્ત મોબાઈલ ટીવી ગેમમાં વ્યસ્ત રહે અને બહાર ન ખેલે તો શરીર કમજોર બની શકે એટલે તેમને દોડવું કુદા કુદ આઉટ ડોર ગેમ્સ સાયકલિંગ યોગા આ બધા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ
આ બાળકોમાં શારીરિક તાકાત લવચિકતા અને સંક્ષિપ્ત વધારતા આઉટડોર એક્ટિવિટી બી જરૂરી છે
પણ ફ્રેશ રહે છે ને અભ્યાસ માં ધ્યાન વધે છે
મહિલાઓ માટે મહિલાઓ માટે એક્સરસાઇઝ શા માટે જરૂરી છે
મહિલાઓ ઘરકામ બાળકો પરિવાર કામ ધંધો ઘણી જવાબદારીઓ નિભાવે છે એટલે તેમને પણ પોતાના શરીર પર ધ્યાન આપવું જરૂરી છે ચાલવું યોગ સ્ટ્રેચિંગ લાઈટ સ્ટ્રેન્થ એક્સરસાઇઝ આ બધું મહિલાઓ માટે ખૂબ લાભદા લાભદાયક છે
ખાસ કરીને પેટદર કમરદર થકાવટ વજન વધારો આ સમસ્યા ઘણી મહિલાઓમાં જોવા મળે છે
હા અને નિયમિત એક્સરસાઇઝ થી આ સમસ્યા ઓછી કરવામાં મદદ મળે છે
અને પ્રેગ્નન્સી પછી પણ ઘરની મહિલાઓને ફિટનેસ મેન્ટેન કરવાની જરૂરત હોય છે
હા પણ એવા સમયે ડોક્ટર ની સલાહ અનુસાર સેફ એક્સરસાઇઝ કરવી વૃધ્ધ લોકો માટે એક્સરસાઇઝ
વૃદ્ધ લોકો માટે એક્સરસાઇઝ કેવી હોવી જોઈએ
વૃદ્ધ લોકો માટે હલકી વોક બિથિંગ એક્સરસાઇઝ યોગના સરળ આસન અને હાથ પગની મુવમેન્ટ એસરસાઇઝ ખૂબ ઉપયોગી છે એનાથી સાંધા ચલાયમન રહે છે અને શરીર સ્ટીફ નથી થતું બેલેન્સ સુધારે છે
હા વૃદ્ધ લોકોને પડવાની શક્યતા પણ ઓછી થકી શકે જો શરીર સન સંતુલિત અને સક્રિય રહે
એકદમ વૃદ્ધાવસ્થામાં નિષ્ક્રય રહી જવા કરતા હલકી એક્ટિવિટી ખુબ સારું પરિણામ આપે છે એક્સરસાઇઝ માટે જીમ જરૂરી છે
ફિટ રહેવા માટે જીમ જ જરૂરી છે?
નહી, બિલકુલ નહી, જીમ એક વિકલ્પ છે, પણ ફિટનેસ માટે જીમ જરૂરી નથી, ઘરમાં પણ એક્સરસાઇઝ કરી શકે. હોક યોગા, સ્કીપિંગ, સ્ટ્રેચિંગ, સૂર્ય નમસ્કાર, બોડી વેઇટ, એક્સરસાઇઝ, ડાન્સ આ બધું આ સ સસ્તા અને અસરકારક ઉપાય છે.
વાહ એટલે પૈસા ન હોય તો પેન ફિટ રહી શકાય.
હા ફિટનેસ માટે પૈસા કરતા આદત, નિમિત્તા, અને ઈચ્છા વધારે જરૂરી છે. સવારે એક્સરસાઇઝ કરવી કે સાંજે.
એક્સરસાઇઝ કરવાનો સૌથી સારો સમય કયો?
સવારે તાજી હવાને ફ્રેશ શરૂઆત મળે છે. એટલે સવારે એક્સરસાઇઝ ખુબ સારી, પણ જો સવારે સમય ના મળે તો સાંજે પણ કરી શકાય, મુખ્ય વાત નિમિતતા.
એટલે ક્યારેય કરવી કરતાં રોજ કરવી વધારે મહત્ત્વનું.
એકદમ, કેટલો સમય એક્સરસાઇઝ કરવી?
દિવસોમાં કેટલો સમય એક્સરસાઇઝ કરવી જોઈએ?
સામાન્ય રીતે ત્રીસ મિનિટ ચાલુ, અથવા વીસ ત્રીસ મિનિટ નિયમિત એક્સરસાઇઝ ખુબ સારું મન મનાય છે, શરૂઆત દસ પંદર મિનિટથી પણ કરી શકાય.
એટલે ધીરે ધીરે આદત બનાવી શકાય.
હા હા એકદમ, પેલા નાનો સમય પછી ધીરે ધીરે વધારવો. કયા પ્રકારની એક્સરસાઇઝ કરી શકાય?
ઘરમાં કરવા યોગ એક્સરસાઇઝ કયા કયા છે?
ચાલવું, તેજ ચાલવું, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, સ્ટ્રેચિંગ, સ્કુવેડ સ્ટેન્ટ એક્સરસાઝ, ડાન્સ, સ્કીપિંગ, સીડી ચડવું ઉતરું સાઈ લિંગ આ બધામાં મને ચાલવુ અને યો
આ બધા મા મને ચાલવુ અને યોગ સૌથી સરળ લાગે છે.
હા શરૂઆત માટે એ ખુબ સારા વિકલ્પ છે. આહાર અને ફિટનેસ.
ફિટનેસ માંટે એક્સેસાઇસ ધ્યાનનું અન વાચિત
હા, ખુબ જો એક્સરસાઇઝ કરો પણ રોજ તળેલું, જંક ફૂડ, ખૂ ખુબ મીઠું, ખુબ મીઠાઈ, કોલ્ડ્રિંક, અનયમિત ભોજન તો ફિટનેસ મેન્ટેન કરવું મુશ્કે કીલ બની જાય.
વન મિનિટ.
એટલે એક્સરસાઇઝ રોજ તળેલું, જંક ફૂડ ને મીઠું ને આ બધું ખાવાથી એક મુશ્કેલ બની જાય છે.
એટલે સંતુલિત આહાર જરૂરી
હા, અને જો સમયસર ભોજન પણ જરૂરી પાણી અને આરામનું મહત્વ
એક્સરસાઇઝ કરતાં પાણીનું મહત્ત્વ શું?
આ ખુબ મહત્વનું, શરીર હાાઈડ્રેટ રહે, જરૂરી છે વર્કઆઉટ પછી અથવા દિવસભર યોગ્ય પ્રમાણ આપ પાણી પીવું જોઈએ.
અને આ
આપડે આ વિશે આપડે આ વિશે બહુ જ સરસ વાત કરી છે તો મજા આવી ગઈ એક્સરસાઇઝ વિશે અને ફિટનેસ વિશે વાત કરીને. તો સારું ચલો ફરી મળીએે.
તારા માટે ઘણા લોકો એક્સરસાઇઝ શરૂ કેમ નથી કરતા? હેલો.
પાયાનું ઘ